હલો
હલો જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ કેમ છો હવ
માં તમે?
મજામાં છીએ
બરોબર.
શું બોલો શું કો છો બોલો
હા તે હું કેમ કેતી તી કે આ પ્રસંગ આવે છે, ને અવે લગન બરોબર તમાં છોકરીના લગન છે, બરોબર ત વિચારી માર્ચ મારી છોકરી ના લગન છે, હા તો પછી ધામધૂમ થી કરું કે પછી સાદે થી કરું ઇ વિચારું હું કયું મેળ રેય એમ ખોટો ખર્ચો મારે નથી કરવો સાદે થી કરવા વિચાર છે, મારે
તો સારું ને એમ તો સાદેથી લગન કરીએ તો તો ખોટો ખર્ચો કરવો એના કરતા સાદાથી કરવુ સારું
હમ તો મારે એજ વિચારેને પપ્પાનું એમજ કે શડેથી કરીએ તો સારું રે એમ કે તે ખોટો ભો ખર્ચો બીજો કરીએ એના કરતા છોકરીને આપી દઈએ વધારે પૈસા એ સારું રે એમ એને પણ ફાયદો થાય ને થોડુંક
આ સાચી વાત છે, ને પૈસા હોય તો છોકરીને આગળ જતા કાઈ કરવું હોય તો કરી શકે
હા હા એટલે સામે એવું જ વિચારે એમ કે કે સાદાયથી કરીએ તો સારું રે છોકરાઓ એમ જ કે છે, કે સાદાયથી કરવા છે, મારા લગન એમ તમે સારું જ કીધું એમ કે સારું જેવું તમારી ઈચ્છા અમે અમે એ પ્રમાણે ખરચો કરીશુ કે સાદાય તો સાદાયથી ધામધૂમથી તો ધામધૂમથી એમ
હા સમૂહ લગ્ન કરીએ તો બી ચાલે એમ તો
હા સમૂહમાં તો જ એ ચાલે એ બધું સારું રે
હમ કારણ કે એનામાં બધું આપને સ ઉલગન કરીએ ને તો આપડે ત્યાં સામાન બી આપને મલે છોકરીઓને ખાસું સારું તો આપડે લેવાની જરૂર ના પડે એમ કે તો સારું એમ કે આપડે ખ ચો ઘરે ના થાય ગણો ને લગ્નને સારી રીતે થઈ શકીએ તે ગુજરાતમાં તો બો સરસ એમ થાય કે હ બોલો
એમ ક તો એ પણ સારું કે બધા હોય વચ્ચે ફેરા પણ ફરી જાય છોકરાઓ ને બધા માણસો પણ હોય વરઘડો નીકળે બધું હોય સમૂહમાં થતું હોય બધું
સાચી વાત છે, સમુ લગન સમૂહ લગ્ન માં તો બધાને બો કે સવારનામ કે ગરડોર કાડે બધું કરે સરસ રીતે કરે છે. ઓમ તો સારું એમ સમુહલગન તો
કે પછી કોર્ટ મેરેજ કે સારું રે કે પછી એમ કેવું રે કોર્ટ મેરેજમાં તમારે કોઈ છે, એવું કોઈ કોઈ કોર્ટ મેરેજ કર્યા હોય કે એમ કે
ના ફિલાલ તો કોઈ નથી અમારે ત્યાં એવું કોર્ટ મેરેજ કર્યું હોય સમૂહ લગ્નન બધા કરે છે, ને કુલાર કરે કુલારમાં મે છોકરી ને બધું તૈયાર થવું કે કોર્ટ મેરેજમાં તો એમ કે તૈયાર થવાનું ને એવું હોય જ નહી એ જે કપડા પહેર્યા હોય એમાં સાઈન કરી આવો ને પુલાર માં તો બી હોયને તો છોકરીઓ તૈયાર થાય કરે થોડું ઘણું એમ કે તો છોકરીઓને મંધાય લગ્ન તો એક જ વાર થાય તો એમ કે એનામાંય તૈયાર થવું તો થઇ શકે એમ બધાથી બેસી સમૂહગન કેટલાના આપને આશીર્વાદ ભી મલે છો કરીઓ આપને આપણની છોકરીઓને બો સારું એમ તો સમુહલગનતો
હા તે મે એ પણ ઓલ મૂક્યું હતું કે જે સમૂહમાં કરવું હોય તો પણ વાંધો નથી આપડે એમ તો પછી સોમ રાખ હું એમ હા મનંત ગમ એમ કે છોકરીને મળે ખરુ ખોટો ખર્ચો પણ ના થાય ઘરે પણ પેલું ના થાય. એટલા માટે
ના સારું એમ કે આપને કે સમૂહ લગ્નમાં હોય તો તો ત ને હવે તો પેલા જે એવું નથી રહ્યું કે જેટલા પાસ હોય એટલાને જ આમ કે આવા મળે હવે તો છૂટ આપે જ છે કે એકસ્ટ્રા બી પાસ રાખે ને એ લોકો તો આપણે લઈ શકીીએ એમ થા આપ થા કે ચલો થોડાક મહેમાન વધારે આવ્યા તો આપણે એમ કે એસ્ટ્રા નં આપણે એમ કે પાંચ લઈને આપ આપી શકીએ એમ કે તો અમ કે આવી શકે છે જમવામાં કોઈ બીને એમ તમારી બાજુ લી રે એવું ખરું કે પચાસ પાસ હોય તો પ પચાસ જણા ને જ આવી કે એકસ્ટ્રા પણ આવી શકીએ
ના એવું નથી, એ કોરોના વખતે હતું હવે તો એવું નથી કે જેને જેટલા આવું હોય, એટલા આવી શકે આમા સમાજ એવું જ હોય એમ કે
બરોબર
વધુ પણ આવી શકીએ જેટલા બોલાવો હોય ને એટલા બોલાવી શકીએ આપડણે પણ આપે સાદા શિકર પછી વધારે બોલાવતા નથી આપડે એમ કે પછી સાદા એ તો સાદા એ થી જ કેહેવાય ને એમ કે સમૂહ લગ્નમા પણ આપણે ખોટો ખર્ચો જ ના કરવો હોય, તો ઘરે કોઈ પ્રસંગ જ નથી કરવાનો એટલે પછી. સિમ્પલ જ બધું સમૂહમાં થઈ જાય મા થઈ જાય બધું થઈ જાય છે, એટલે
બધું સમૂહ માં ત્યાં જ થઇ જાય સવારના માંડવા હોય ને પછી લગ્ન ને બપોર પછી તો વિદાય થઈ જાય દોઢ બે વાગે સાંજે તો બધા આપડા પોતપ પોોતના ઘરે આવી જઈએ સારું છે, જેમ તો સમૂહ લગન તો તો કરી જુઓ
હ તો ઘરે પશું ઘરે કરીએ ને તો કેટલા મહેમાનને બોલાવવા પડે એ બધું આગમન મંડપ બાંધવો પડે એ ખર્ચો વધી જાય, પછી ઘરે કરીએ એટલે બધું જ કરવું પડે પીઠી કરવીડ હલ્દી રસમ કરવી પડે બધું કરવું પડે કે આ કરીએ તે કરવી એમ કરતા કરતા કેટલો પણ ખર્ચો વધી જાય આપડો સમૂહમાં હોય તો કોઈ એમ કે હ કે ઘરે કોઈ પ્રસંગ જ નથી કરવો એમમા ક ક સાદાય તો સાદાય થી જ આપડે છોકરીને જ આપવું છે આપડણે જે આપીએ ને એ
હા એ સાચી વાત છે. છોકરીને ચાર પૈસા આપણેે હેલા આપીએ તો એને કામ આવે ને આગળ જતા એમ કંઈ બી હોય, તો એ ના ને માણસો શું આવી જમીન ચાલ્યા જાય એ પસંદ ના પડ્યું હોય. તો એમે કેસે કે ચલો આ ન ઘરે ગયા તા તો જમવામાં કઈ ભલી વાડ નતો એમ પણ કહી શકે આમ સા મુલાખન હોય તો કોઈ હા કોઈ કેને કઈ કઈ ખોટ કાઢે એ સારી વાત છે સમૂહ લગન તો તો હુ એ મારી બેબી ના સમૂહ લગ્ન જ કરીશ
હા સારુ મળે એ બધું એમ કે હા ગુજરાતમાં સારું મળે અમુક જગ્યાએ તો ખાસું બધું સરું પણ આપે અમારે અમારા બાજુમાં સોનુ નથી આપતા ખાલી પૈસા રોકડ રકમ જ આપે એ બધુ મુજ તો સારું કેવાયલ રકમ આપે એટલો કામ લાગે પૈસા આપે એટલે
હા કામ તો લાગે જ નેને બાજુ તો છા બાજુ તો એ બાજુ બહુ જ એમ થ કે સોનાને દાગીને પણ આપે છે, બુટ્ટિયા આપે ચેન આપે અલમારી આપે બહુ સારું સામાન આપે તતો એલે સારું છે, બાજલીખોર
સુરતમાં પણ એ બાજુ પણ બહ દાગીનો આપે જ છે. તો અમારે અવાજુ નથી આપતા બાકી ન ખાલી રોકડ રકમજ આપે હ હા સુરતમાં આપે તો સુરત માં એ બાજુ જવાય ને માર બેબી ને ઈ બાજુ સગાઈ કરી એટલે પછી એ આપડે આવડું નથી જવું એમ
બરોબર
એટલા માં
હ તો માનતા હોય આ તમારા ઘર વાળા તો તો વાંધો ના આવે તો સમૂહ લગન જ કરો બહુ સરસ છે સમૂહ લગ્ન
હા એમ ને મારે બેબી એમજ કે સાદાય થી જ કરવા છે મારે ધમધૂમથી નથી કરવા કે ખાલીખોટો કે ખર્ચો થઈ જાય કે એ છોકરાઓને એવું માને બધા બીધું સારું કેવા આજકાલના છોકરાઓને આવું સોચવું હોય તો કીધું
હમ
તો આજકાલ છોકરાને સોચ ક્યાં આવી હોય છે એ લોકો હ
એ કર તોય પૂછી લેવાનું કે કે પછી એમના કેતા કેમ કે મારા લગ્નમાં દાંડિયા રસ નો શોખ હતો કે હલ્દી રસમ નો શોખ હતો, ડાન્સ કરવાનો શોખ હતો પછી કઈ ના સાંભળાવતા કઈ એ તે આમ પેલા પૂછી લેવાનું આપણને સાચી વાત છે ને
હા સાચું જ છે પાછળ થી ના કહેવાનું રે કઈ જે હોય પેલે થી હોય તો એ પ્રમાણે કરીએ કીધું
ના માટે
મારી બેબી તો ન નથી કરવું એમ અમે ઘણી પૂછિયું ના કે મારે કશું જ નથી કરવુ એમ મારે સદાયથી જ કરવા છે તો ક તૈયારી વધારે નથી તો સિમ્પલ કે સારું રે આજકાલ તો પાલૅર નું કેટલું બધું મોંઘુ થઇ ગયું હો
હા એ તો છે જ કારકે મારે બેબી પાર્લર નું કરે છે ને જોઉં છું ને હું એક એક ના જોડે થી કેટલા રૂપિયા લે છે એમ જહા પ એવું એક આ જરૂરી પણ છે એવું ખાલી એમ થાય કે એના વગર લગ્ન કરીએ તો એમ થાય કેવા લાગે મેકઅપ વગર આજ મેંકપમની બી જરૂર છે એ તૈયાર કરાવવાને જાય છે મારી બેબી
હા ના એટલે જે દુલ્હનો તો તૈયાર થાય એ વાંધો નેે એ પાછળ બીજા બધા કેટલા બધા તૈયાર થાય ને ખોટો ખર્ચ થઈ જાય ને
હા એ વાત સાચી છે એ ખોટો ખચૉ થઈ જાય. હા હા
એટલા માટે પેલા તો આવું હતું નઈને કશું પેલા દુલ્ન જ તૈયાર થતી પેલા બધા સાદાયથી સિમ્પલ થતા તૈયાર,
તો કોઈ તૈયાર જ ના થત હા માથે ઉઢવાનું નતું નેટ લોકો તૈયાર જ નતો તું અંબોડો વાળી દીધો થઈ ગયું બ ચાંદલો લગાવ દીધો અને પાવડર લગાવ દીધો
હા એ નેચરલ હતું એ બધું અને હવે તો મેકઅપ કરીને રૂપ રૂપ રૂપ પણ બદલાઈ જાય આખું
હવે તો દુલ્હન દુલ્હન થી તે વધારે તેની મમ્મી બ સુંદર લાગે એવું લાગે ખબર ના પડે કઈ દુલ્હન છે ને કઈની મમ્મી છે.
હા બે બહેનો લાગે એવું લાગે બન્ને બેનો એવું હોય. એટલે આવું હોય બધું અતારે એટલે સાદાયથી- કરવા છે લગ્ન મારે બસ કેઈ
ના ના તો કરી જવું સારું તો તો પછી ના પછી કેને તેલા બોલાવવાની જરૂર ના હોય ને એમ થાય કે મામા મા નજીક હો તો આવે નકર ના આવે ફઈ હોય કે ફઈ ફઈ તો અમે ઘર ના હોય એટલે ફઈ તો આવે જ ઘરમાં ઘર નો પ્રસંગ હોય એટલે સાચી વાત છે બીજા પરિવાર
સ હા પરીવારી
હમ તો ચાલે ને હા તો તો કરી જવો સમૂહ લગન
હ અમે ઘરે ખર્ચો કશું કરવાનો નથી અમે મેં મનને ખાસ નથી બોલાય. હસામે એટલે તું તારી બીબી મોટી થઈ ગઈ ને હવે સગા શોધતા હશો ને તમે પણ
હા ત બાબ સગાઈ ગોતસુ એમની તો જો માનસે તો સમૂહ લગન જ કરાવી દેસુ પછી છોકરાને જ્યાં પૂછ્યું નથી અમે શું એ લોકો શું કે છે પછી એ કે આપડે એમ કહીએ સમૂહ લગ્ન કરવાના છોકરીઓ ના કે ના અમારે ઘરે નથી પ ઘરે લન કરવા છે સમ લન નથી કરવા તો પછી એ ના ચાલે ને હ
હા તો એ છે સામે વાળા નું પેલું હોય તો જ આપડે કરી શકાય વાત બધું લગન સદાયથી તો ના થાય
હા એ વાત સાચી છે હા સાચું સાચું. વરસાદ પાડે છે એમ ત્યાં બસ કઈ નહી વરસાદ પાણી છે એ બાજુ હમણાં
ના વરસાદ તો નથી આજ
અહીયા હામના તો પવન તો નથી વરસાદ બી નથી ગરમી છે એકદમ બહુ એકદમ ઉમસ વાળી ગરમી છે બહુ જ
ના વાવાઝોડે વાવાઝોડા જે પવન ચાલુ થઈ ગયો બપોરથી
હ તો સાડી બી. જમણા આવે છે ને તમારે તેસું રથયાત્રા કે નીકળીશું સાડી બીજ ના.
હા અમારે નીકળેને ગામમાં સિટીગ નીકળે હા હા. નીકળે અમારે અસર
અમારે જગન્નાથ પુરી ત્યાં છે ને તંને બી મોટી રથયાત્રા નીકળ પછી આ બધુ સ્કૂલો અને બઘી એસ એસ લાઈનમાં જે બધું આવતું હોય ને. બધું બંધ કરાવી નાખે મોટે જગન્નાથ હમ જગન્નાથપ ની રથયાત્રા નીકળે છે ત્યાં તો બહુ જ સરસ. એ જોવાછે આવું કોઈક બાજુરીરા શું જોવા જગન્નાથપુરી.
અવે જઈએ ક્યારેક લે હ અમે તો તૈયાર જ છીએ પણ જેસ લોકો લઈ જાય તો એ તો તૈયાર આપડે
હા સાચી વાત છે બધા વખાણ બો કરે છે અમે બી નથી જોયું જે જાય છે ને એ લોકો કે છે એના બહુ સરસ હોય જગન્નાથપુરી.
હા ટીમ જોતા હોઈ એટલે ટીમ જોતા હોય એટલે. ખબર પડે એમ. ઘર બેઠા દર્શન કરી લઈએ બીજું શું થાય.
સારું બસ કઈ નહી એજ એ જ્યા. છે ને સોળ તારીખ ના.
હા.
જગન્નાથ યાત્રા એટલે તે. તૈયારી હોય પરસાદીને બધું બનાવે તમે બનાવો શો ખડીને બધું.
હા બનાવીયે ને અમે બધું કરીએ પ્રસાદીને બધું જ કરીએ હ. જે રીત રિવાત કરતા તો કરવા જ પડે ને આપડે તો.
ના કરવું જ પડે ને અમને એમ કે ખાલી અમારે ત્યાં છે આ બધું સુખડી બનાવ એટલે તમારે સાઈડે ખરુ એમ.
હા છે અમારે ત્યાં બધું છે.
બરોબર ચાલ ઠીક.